હ હા નમસ્તે બહેન
નમસ્તે.
કે.
તમે કોલ કરો તો તમે કોલ કરો તો મને લાગે કોલ બી કરો છો તો હું હું બી કપડાં નીકાળને બાથરૂમમાં કપડા નીકળ ધોવા આવી છું.
સચિ નથી કરું છે પણ જોવ ચાય બનાવું નહી જ એક કોલ હોય જાય છે. પછી તમે ત પછી તમે ક કામ કરો છો એટલે પછી શામળા કરે છે.
હા એ બી સહી છે.
એટલે મારા હાલ ચાલ ઠીક છે.
હમ તમે કેવી છે કે હો બાવજી બોલાવે છે મમ્મી બોલાવે છે. તો મેં સોચ્યો છે કે ત મમ્મી બોલાવે છે તો મે બી નહી નાવા ધોવા જાઉં
તો મેં આ આવી ગઈ નને ચાય બણવવાને તો ચાય બણાવ છે અને વાત હો જાય છે ને ચહેરે વાતસ બુલાવ છે.
હા.
કેવે છે કે પાંચ બજી એ તો ચાય બનાવો છે ચાય બાજી બનાવ તો પાંચ બજ ગઈ છે ને મેં ભી બાત ર ચક્કરમાં ચાય તો ભૂલ ગઈ છે.
ટાઈમ જાણ બધું વય ગયો
હા હા હા.
પાંચ હજાર ન તો રોટી સબ્જી ન તૈયારી છે.
સાચી બાકી તમે સુનાવો સબ ઠીક છે.
સબ ઠીક છે બસ એ કપડા નું લેવા છે અને બાથરૂમમાં ઘૂચ્યા છે. કપડા ધોવાનું એમ કામ કરે છે હવે.
હમ.
આખો ધંધો પડ્યા રર્યો છે.
સાચીમાંયા જ પ્રોબ્લેમ આવે છે આખો ગેલેરીમાં છેને શમ વીતાવે ફોન છે ને કોમી કરનું છે ને
સામના બહુ ડેર પડા છાયા
હા સાચે
બાદલ ભી વેચ્યા આજ તો
હમ. મસ્ત બાદલ હોવે છે તો મારે તો એકે રોટી શતી હોવે છે.
હમ.
હમ.
અચ્છા હા સબ્જી તે ગેસપી બનાવ છો
હા સબ્જી તો ગેસ પે વણ છે રોટી રોટલો ઉપયોગ વણ છે ને. કે પછે બારિશ આજ આવે છે તો કોની વણ ઈચ્છ ક હશે ને
અચ્છા.
હમ.
અચ્છા સુલા વાત લાગે છે.
હા રોટી સ્વાદ લાગે છે. ને ચૂલા માટે તો ચૂલા માટે જ બણાવો છે.
મ હાઉઝિંગ એ છે. રોટી ફુલાવીને બનાવો છો. એ ટીંકા ગુડ લાવે છે. એને ટીંકા હલા જ આવે છે. એના થેબડીયાની હલાવે છે.
હમ ગેસ બચાવો છે ને આ ગેસ મોંઘો હોય. મોંઘો થઇ ગયું છે. ને તો ગેસ બચાવવાનું છેને
હ તમારા મન જ બી જદા છે. તોયે ગેસ પારું પડે છે.
સાચી વાત એને આજકાલ મંગાઈ ઘણી થઈ ગઈ છેને
હમ મગાઈ તો છેજ
ગેસ મોંઘુ થઈ ગયું છે. ડીઝલ પેટ્રોલ મોંઘો થઈ ગયું છે. હર ચીજ મોંઘો થઈ ગયો
મોંઘો છે.
હા ખરું તો એટલી મોંઘુ થઈ ગયું છેને મતલબ ઘરમાં એક એક ચીજમાં હર મોંઘુ થઈ ગયું જ છેને
હમ સઈ કેવો છો‌? કટોતી કરીને કતરી કરે છે.
અમારો ઊડો દેખે છે. મારા ભતિજો છે ને તો તેને મે કાલે એ વાત કરી છે. તો મને તમને સરસ લાગુ છે જમવાનું ખૈલ છે ને તો બહુ થોડી દેર તો સુણ્યો છે અને પછી મારે માથે ચીવડ્યો છે. મારે મારે હમે નહી બોલનું છે તરે બોલનું રીજે ને બોલ જ છે. હ હ સર ઉદી વળગ છે. મે તું આવ છેે. રેને બોલ સામને નથી બોલું તું આવ છે. હમ્મ
હમ હ. તમારે ભત્રીજા
હમ મળરબતી જું.
તમારા દીકરા ને તો કતું પડે
હમ દીકરા ને નથી પડતોડે એ મારો મોટો દેખે છે. હમ્મ
હા મમી તે વિન જું કરે છે એમ
હમ!
મારે દીકરી ને તો એક ફિલમક મળી છે એ પરી ફિરોકની આવેમે છે તો મેં કપડા સાફ કરું છું તો પછી ફિરોગ નીકળી છે તો, તીન દર ન ફિરોગ ખોલી છે. આ બર જબરજસ્તી ખોલી લઈ શોધોવા માટે
અચ્છા
નજા આવે છે ને કે ય પહેરું છું, બસ
હ અને હૂં સાફ કરો બા કહીએે ટાને જે ચોખ સરસ લાગ જાય નરસ લાગે છે.
હમ આત આત
હમ!
મત પીરો ઔષધ મનેલ લાગી હશે હાટાડંત
સાચી મને બી ઘણો આ જ જજીભ લાગો છે, મમ્મી તો બોલે છે કે તું તો મોટા જાય બાદ કોલી ઉઠાવી કોને છે વાતી કોની કરે છે‌. હ મને પતા ન પડે સું આવે કે ન સું આવે કેકી કામ કરવાનું થોડું દિવ સોામાં ટાઈમ કટે જ આવે તો કોઈ કોને પડે છેને.
હ દ દિ તો સુમાઓ પતો ન પડે છે કાર કે કામ રહેવે ઘરમે
હમ્મ
કમરે ન વેર હવે રવાનું
થાય કપલાવ છે, હમ સાચી
તીન ચાર દન કડે એથરો લાગે છે.
હાય-
કામડી વેવે છે, તો કઈ કરા હ આવી છે.
હ બોઈ તો તમે તો સિલાઈ કરો છો ને તો દિનકટ જ આવે છેને?
આજ તો લખી જ સ લઈ હાથ મેઈએ
હમ
મ લાગે છે, ને આદમું એલ પડી છું.
હા તમારે એ અણી આ નંબર પર પેલી કોલ કોડી લાગતું છને તો આ બ લાગવા લાગ્યું છેને? નેટવર્ક કોને આવતું છે. હમ
ના હું મને એકનો એકસો અસ્સી મિનિટ કમ્લીટ છેને?
હમ તો અભે
એવે તો ચાલી છે.
હમ્મ--હા ઠીક આ જી ચાય પીઉ છે?
ચં પીયું છે?
અનસ આવે છે. આપે ચાય પીયો છે, આપી આપી ચાય પીું છે, એ પછી છે.
ભ તમારો મુંડો દેખકે છે, ગયો હો છે એમનાર
મેં બોલ્યું તમને ચાય પસંદ છે, કે?
મને ની છેે.
હમ્મ
મે ચાય પીવ છે.
હમ્મ
કહે છોડી છે, બસ એ બસ છોડો છો ચાય
ચારે છૂટે કોની છે, ને
હા પછ ફોડલી પડે છે. શરીર ન ડગ પડે છે. એના જાય ચાય પીવા લાગી ત શ
હમબ
ચાય પીવાનું તો મારે મારે શરીર સહી ન રહે છે.
હમ
હ તો ખુશી નો એટું ધો ધૂણોત આવે છે, કે પૂરો ગર્ભવે છે.
હમ કઈ આવે
મશીન ચાલે છે. ધોડો મિટ્ટી એ આવે છે, કે ઘર ભરાય છે આજ તો
સાાય વણગી છે. અમે કઈ બોલું છે તો કઈ બોલુંને ગ
હમ
આ ન ગયા તો હ મને બોલું તો કઈ બોલું છે.
ને મજા છે ભડે સરસ ને સરસ સવાલ ભડે છે.
પા કિસ્થન
હમ
પતો નથી પડે છે ને એક બાર એટે છે ને એક બાર વટે છે.
હમ્મ ગયા છે.
તો ગ છે હાલ પા
હમ
મરચીખુડ ચાય પીય છે દો મિનિટ મે આવું છું. મું પહારસ જે હેલો
તમે તો વાત કરો છોત્રી મુને હમે વાત કરી નહી શું
નને મારે તો મમ્મી એને સબ જાણે છે નહી તો કરી શકો.
બ મારા હસબેન્ ને સામે વાત નહી કરું છું હસબેન્ડ આવે છે હ નહી જાઉશુ.
હા હા હા મારે તો એવું કે મમ્મી ને પતો છે ને તો કરી શકા છે બાકી તો કરીને દુસરો
હમ
હમ મારા મમ્મી તો હાસ
આભાર મેં નાઉં છું ને કપડા ધોઉં છું ને બાદ બાત કરું છું.
હમ હા ઠીક છે મેં ભી ચાઈ પીવું છે. હા મે બી ચાય પીયું છેને અન્નું બી છે થોડી દર બેઠું
હા અને ક કપડ ધોવન ત ટાઈમ નની કાો જો શામ ન ઠીકે
હા મેં બી શામમાં ટાઈમ નીકળું છે કપડા ધોવ એ મેં તો જાય પીય બર્તન સા કરું ઝાડું નનીકાલોને પાછી રોટી સબ્જી તૈયારી કર છેને છધર ટાઈમ હોય ગઈ છે ને
હમ
હમ
ઠીક છે હ ઠીક છે બે